હા હા અવાજ આવે છે મારો? કેમ છો?
મજામાં.
હા તો આજે એક મારા મુસાફરની એક આમ સ્ટોરી તમને કહો છો. હું જયારે હમણાં જ બે વરસ પહેલા જ અમે આમ એક જગ્યા ફરવા ગયા હતા. જ્યાં અમે પહાડ પર ફરવા ગયા હતા, જાપાનમાં માઉન્ટેન ફજી પર ગયા હતા. ત્યાં પેલે જ તમને શરૂઆત થી કેઉ છું. એક દિવસ એમમાં બેઠા હતા. ત્યારે વિડીયો જોયા કરતા હતા. ત્યારે જ અમને એક અનોખું પહાડ જોવા મળ્યું. જેનું નામ માઉન્ટન ફુજી છે, જે જાપાનમાં વસેલ છે. અને જ્યારથી અમે પ્લેન કે ચાલ જાપાન ફરવા જઈએ. અને પહાડોની મજા લઈએ. એટલે પછી અમે આખું પ્લાનિંગ કર્યું અને બે ત્રણ મહિના સુધી પ્રિપેર કર્યું એના માટે વિઝા માટે અપ્લાય કર એ કર્યું અપ્લાય કરીને વિઝા મળી ગયો અને પછી અમે સીધા નીકળી ગયા જાપાન માટે અને જાપાન એટલી સુંદર જગા છે ને તો અમે વિશ્વાસ નહી કરો સિવક સેન્સ છે. એક નંબર ક્નલીને પર બ જ ખુબ જ ધ્યાન આપે છે. સ્વચ્છતા પ્રથમ નંબર પર આવે છે. તે કન્ટ્રી ખૂબ જ સેફ પણ છે. તમને ખૂબ રિસ્પેક્ટ આપે છે. કોઈ પણ તમને કમ જોવા ના મળે એકદમ સિસ્ટમેટિક બધુ વસ્તુ ચાલે છે. અને ત્યાંથી અમે સીધા ફસ્ટ અમે સીધા ટોકયો મેન કેપિટલમાં લેન્ડ કર્યું અમારું પ્લેન અને ત્યાંથી અમે સીધા નીકળી ગયા બસ ત્યાં મેટ્રો બહ ખુબ જ ચાલે છે. ત્યાંથી અંડરગ્રાઉન્ડ મેટ્રો લઈને સી ધા માઉન્ટન ફૂજ દરપ અને ટ્રેનની એક ખાસ વાત છે કે એ જ્યાં એમ સિનરી વાળા સ્થળો હોય છે ને ત્યા સ્પેશિયલી જોવા માટે ઉભી રાખે છે. અને ત્યાં અંદર ટ્રેન માં એવી સી મોટા કાચ લગાવેલા હોય છે. ટ્રેન ના તે તરફ એમ ફરી શકે છે. એટલે તમે આનંદ માણી શકો છો. સારા સારા દ્રશ્યોનો અને એના કારણે અમે બધા દ્રશ્ટિ જોતા-જોતા ફઇનલી ત્યાં અમે પહાડ પર પહોંચી ગયા. ને ત્યાં અમે અમારું હાઈકિંગ ચાલુ કર્યું. ત્યા અમે ત્રણ જણા ગયા હતા ત્રણ મિત્રો સાથે અમે ત્યાં હાાઈકિંગ ચાલુ કરી ત્યાં અમે પહેલા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા સાવચે કે કેવી રીતે કરવાનું છે. એ રીતે. પછી અમે ધીમે ધીમે ટ્રેક ચાલુ કર્યો અમે પાણીની બોટલ અને થોડું ખાવાનું પણ કેરી કરી ક્યા સીધા હ ઉપર પહંચી ગયા ધીમે ધીમે ચાલતા ચાલતા ઉપરથી જે સીન જે વ્યુ છે એટલો ખુબ જ સરસ છે ને કે મનેને આનંદ મળી જાય અને ત્યાંથી અમે આવતી વખતે રોપ નો યુઝ કર્યો તેને તમે સીધા સ્લાઈડ ને નીચે આવી ગયા. તો શું તમે કોઈ વાર ગયા છો, એવા મુસાફરમાં?
હા અમે પણ મારા ફ્રેન્ડ જોડે અમે પણ સાપુતારા ગયા હતા. ત્યાં અમે સાપુતારા સોત અમે સોવા થી નીકળી ગયા હતા, અને બધા વિસ્તારો ત્યાં ખાવાનો પણ પ્લાન બનાવ્યો હતો તો, અમે બધું સામાન અમે બધું એથી સામાન લઈને નીકળ્યા હતા. સવારની પોરમાં અને જાતા અમને બે ત્રણ કલાક લાગી ગયા હતા અને અમારો વિચાર એવો હતો જ કે એ અમે અ એ ડુંગર અ ચાલતા જ ચડીને અજ ચડવાના હતા, એટલે ટ્રેકિંગ કરવાના હતા. અને એક રાત રોકાવાના હતા, તો ટેન્ટને બધું અમે લઈ ગયેલા હતા. પછી અમે ધીરે ધીરે નીકળ્યા પછી હવે બધા દોસ્તારો ભેગા થયા એ જગ્યા પેલા પછી અમે ત્યાં સાપુતારા પછી ગયા પછી અમે ત્યાંથી હા ટ્રેકિંગ ની શરૂઆત કરી અમે. ત્યાંથી પછી અમે ઉપર જયારે બે કલાક નો સફર રહ્યો અમારો ઉપર ચડતા પછી અમે ઉપર ત્યાં મેગી બનાવી, ત્યાંથી જ એટલો મસ્ત વ્યુ હતો હા વા વાદળ વાદળ એકદમ સ્કાય બ્લુ હતી ને અમારે ત્યાં આમ એટલુ મસ્ત એટલું ભારે સીન હતું જોવામાં બધાને ગમી ગયો હતો, અને રાત ધીરે ધીરે પછી રાત થવા લાગી હતી, અને બધા જે પબ્લિક તે બધુ, પછી નીકળવા લાગયા અમે પણ હવે સાંજના સાંજ નુ ખાવાનું અને બધું મનાવાનું અમે રેડી કર્યું પછી અમે સાંજે પણ મેગી જ પાછી બનાવી, અને પછી અંધારું થઇ ગયું એટલે અમે સુઈ ગયા અને પછી સવારે પાછા અમે નીકળી આવ્યા નીકળતા નીકળતા અમે બધી જગા ને ઘણી બધી લોકેશ સન પર ફરી આવ્યા જેમ કે. હા હનુમંત માળ પછી વાંસદા બાજુ બધે બધા તળાવોને બધું જોઈ આવ્યા અને પછી બે એક બપોરે એક વાગે જવામાં પછી બીજા દિવસે આવી ગયા, અમે પણ ખુબ મજા કરી જા એતો ફ્રેન્ડ જોડે જે મજા કરી તે એવી મજા અમને પ છેને એવી અને બીજા દિવસે પાછો અમે બીજી જગ્યા જવાનો પ્લાન બન નવી દીધો હતો, પછી અમે બીજા દિવસે સવારે પાછા મોટી ખરોબર નીકળી ગયા. ત્યાં જે રસ્તા પર જે એટલા ખતરનાક ટ્રેક હતા ને ત્યાંથી જવાનું એ ગાડીનુ ઉપર ચઢવાનું એટલો મુશ્કેલ હતો એટલે અમે ગાડી પછી નીચે જ મૂકી દીધી, અને પછી ત્યાંથી અમે ચાલતા જ સફર કર્યો, અને ચાલતા જે સફર કર્યો અમે તેમાં જો મજા આવી ને તેવી મજા અમને ક્યારે કોઈ પણ દિવસ ના આવી, જે પથ્થરો ચડ્યા અમે બધા દોસ્તો ફ્રેન્ડો જે જોડે પછી અમે રસ્તે બધું ખાડી અને જોવા મળી અમને પાણી નુ પછી ત્યાંથી જ મઈલું અને ઉપર ચડી ગયા પછી જે ત્યાંથી પણ જે એ ડુંગર પણ બહુ મોટો હતો, ત્યાંથી જે અમને જે વ્યુ મલ મળ્યો તેવો અમને બીજી જગ્યા ન મલ્યો હતો, જે જેની ઊંચાઈ હો બો બહુ મોટી હતી
હ
ત્યાંથી પણ અમને જે સનસેટ જોવા મળ્યો વાદળો વચ્ચે તે પણ અમને ખુબ ગમ્યું એમ અને પછી અમે ત્યારે પણ સાંજ થવા લાગી એટલે પછી અમે ત્યાંથી નીકળી ગયા અ નીકળી ગયા પછી અમે રાતના ઘરે નવ દસ વાગ્યા જેવા પહોંચી ગયા અને તમારો જે સફર હતો તે અહિયા શાંતિ થી પતી ગયો, તમે કોઈ એવો પાછો કોઈ સફર કરેલો કે?
સફર કરેલો હતો, વિલસન હિલ અમે ગયા હતા એ હિલ સ્ટેશન છે, અમારા અહિયાંથી નજી દિક્જ પડે છે, તો એક દિવસ એવો બનાવ બન્યો કે અમે બધા મિત્ર જોડે બેસેલા હતા હતા અને અચાનક જ એમ બધી વાત કરતા કરતા એક પ્લાન બની ગયો કે, ચાલો ફરવા જઈએ ને ઋતુ પણ વરસાદ ઋતુ એટલે ખુબ જ લીલુછમ થઈ ગયું હતું આજુબાજુ વાતાવરણ, અને ખુબ જ ઠંડક જ હતી. અમે ચાલો ફરવા જઈએ બધા પ્લાન બનાવી દીધો અને તરત જ અમે બાઈક લઈને નીકળી પડયા ફરવા માટે. અને અમે ટોટલ છ થી સાત બાઈક લઈ ગયા હતા. એન્ડ અમે પછી સીધા બધા જ ફ્રેન્ડ જોડે નીકળી ગયા વિ માટે અને તે ખુબ જ સારી જગ્યા છે એકદમ અલગ અલગ નવા નવા રસ્તે ગયા અમે, પહેલી જ વાર ગયા હતા. ત્યારે તો જ્યાંથી અમે એકદમ નજીક પહોંચી ગયા પછી ત્યાંથી એમ ઢળાવ આવે છે મોટુ ચડવા માટે ત્યાંથી અમે એકદમ ખુબ જ એકદમ વળાક હોય છે તે રસ્તો છે. ત્યાંથી અમે ધીમે ધીમે બાઈક એક તો એને ચલાવવાનું ચાલુ કર્યુ, હું તો પહેલી જ વાર ગયો હતો ને બાઈક પણ એટલી સારી ના હતી, બાઈક તો એકદમ બંધ બંધ થઈ જવા આવે એ રીતે ડેજરસ વળાંક હતા એકદમ ઢાળૃ ઊંચો હોય કે ગાડી બી એકદમ ડબાઈ જતી હોય છે. અમે બધા અચ્છા, બે ત્રણ, ત્રણ ત્રણ જણા બેસી ગયલા હતા એક એક બાઈક પર તો પછીથી ધીમે ધીમે કરીને અમે બાઈક તો ચઢાવી લીધી ઉપરને બાઈક હીટ પણ બહુ થતી હતી. હ ગરમ ગરમ થઈ જતી બંધ થવા માડી થઈ જતી હતી ગાડી વચ્ચે વચ્ચે તો પણ અમે સીધા માંડી રહ્યા અને ધીમે ધીમે કરીને ઉપર ચડી ગયા એક વાર તે ઢાળ પત્યો પછી જે સળંગ રસ્તો આવ્યો ચાલુ થયો ત્યાંથી ધીમે ધીમે જેમ જેમ ઉપર જતો જાય તેમ તેમ સીનરી એટલી ખૂબ જ સુરસ ખૂબ જ સુંદરતી જતી હતી ને કે ન પૂછો વાત? અમે ધીમે ધીમે ઉપર ચાડવા ચડવાનું ચાલુ કર્યું તેમ તેમ એકદમ અમે એ જગ્યા યો થઈ જ હતા કે સાઈટ માં એકદમ ખાઈ જેવી હતી જેનાથી કરીને તમને આખું દ્રશ્ય ખુબ જ સુંદર જોવા મળે છે અને અત્યારે જેવા પહોંચી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો વરસાદ એ સીન છે ને એ ટાઈમ ને એટલું સીન સાથે વરસાદ એટલો ખુબ જ સૂટ કરે છે ને, એ વરસાદમાં અમે ખુબ જ ભોળાતા ભોળા બધા લોકો સ્ટીલ અમે ચાલુ રાખ્યું અને ચાલતા ચાલતા અમે પછી ઉપર પહોંચી ગયા ફાઇનલી ત્યાંથી જે વ્યુ હતો એટલો ખુબ જ સુંદ લ લિટરલી કે પેલું આમ એને શું કેહેવાય કે હા કેરલાને જે બધા બાલી એ ટાઈપનું જે છે ને સીન તે ટાઈપનું સીન જોવા મળ્યું ત્યાંથી ઉપર છે નાના નાના પહાડો એકદમ લીલું છમ આખું એકદમ જંગલ જેવું છે એટલ ખુબ જ પછી અમે વરસાદ બી ખુબ જ આવતો હતો પછી અમે ધીમેીમે નીચે આવવાનું ચાલુ કર્યું અને ત્યાં અમે એક બીજું એક સ્પોટ હતું ત્યાં અમે ગયા અને ત્યાં એક નાની એક રિવર પણ હતી જ્યા અમે ક્રોસ કરી અને ત્યાં ખુબ જ ઘાટ જેવમ ત્યાંથી ખુબ જ સુંદર દેખાતું ત્યાં નાના નાના ઘર છે તે પણ બધા ઉપરથી સ્પષ્ટ દેખાતા હતા એટલું સુંદર એટલું મન મોહલે એવું દ્રશ્ય હતું તને તે ત્યાં જ રહેવાનું મન થઈ જાય પછી અમે ત્યાં થોડો નાસ્તો પણ કર્યો એજ વરસાદ ની ઋતુ માં ઠંડક માં ખુબ જ વરસાદ પણ ને એકદમ ઠંડક છવાઈ ગયલી હતી અને પછી અમે ધીમે ધીમે પાછા ઘર આવવાનું ચાલુ કર્યું અને અમે સીધા ધીમે ધીમે આવતા ગયા ઉપરથી ધડાવ ખુબ જ નીચો છે ઉતરવા પટ તે પણ બવ તકલીફ ભર્યું કામ હતું પણ અમે ધીમે ધીમે કરીને ગમે તેમ કરીને નીચે ઉતરી પડ્યા ખરા પછી અમે ધીમે ધીમે ગયા આવ આવતા ઓલમોસ્ટ રાત પડી ગઈ હતી દસ જેવા વાગી ગયા હતા અમને અને પછી અમે બાર જ ખાઈને પણ આવ્યા ને એ રીતે અમારો મુસાફર રહ્યો હતો એ ખુબ જ યાદગાર મુસાફર હોય છે અને ખુબ જ સરસ જગ્યા છે ફરવાની તમારે એવું કઈ વાત થયું જેમાં કોઈ ફરવા ગયા અને ખુબ જ વરસાદ ના લીધે મુસીબતમાં પડી ગયા હોય એવું કઈ કેમ કે અમારે એવું જ મુસીબત જેવી જ હતી થોડાક સમય માટે
હા અમે ગયા ત્યારે પણ એટલો વરસાદ હતો ને અમારા થી પણ એ પછી ત્યાં અમે છત્રીને એવું બધું રૈનકોટને એવું લઈ જ ગયેલા હતા એટલે પછી અમને કોઈ તકલીફ ના પડી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
હા આવે છે.
ઓકે હા હા આવે છે અવાજ
ચાલો તો મળીશું પછી બીજી વાર પાછી આવી કોઈ વાત વાત કરીશું હમ્મ